હલો. હલો.
હલો.
શું કરે છો ભાઈ?
કઈ નની હાલમાં તો એજ કે બેસી રહ્યો છું તમે શું કરી્યા છો? આરામ.
તો એની હાલમાં તો આરામ કરીયો છે, પરંતુ મેં તમારી સાથે શું છે કે હાલમાં જે કોરોના વાયરસ આવ્યો છે, વાયરસ આવે છે તેના વિશે વાત કરવા માંગુ છું, તો તમારે અ જયારે કોરોના વાયરસ આવ્યો હતો ત્યારે તમારી અ કેવી પરિસ્થિતિ હતી?
અમારા એટલે કે અમે જે ગામડામાં રહીએ છીએ, ત્યાં તો બધા લોકો એમ કોરોના વાયરસ ન નામથી ડરી ગયા હતા, કારણ કે એ વાયરસ એટલો બધો ઝેરી હતો અને ચેપી હતો, જેના કાર તમે જાણો છ કે કેટલો મોટો આ કોરોના વાયરસને લીધે કેટલા આપણા દેશના લોકોની મૃત્યુ થઈ, એ તમે જાણતા હશે કે. લી મહામારી ફેલાેલી હતી ને જેના કારણે લોકો પણ એટલા બ ડરતા હતા, અને ઘરમાં જ બેસી રહ્યા અને બધા લોકડાઉન પણ ચાલુ કરાવેલું સરકારે જેથી કરીને પછી આપણે લોકડાઉન ચાલુ કર બધા એ સપોર્ટ કર તો જ આ કોરોના વાયરસ લડી શકીએ અને, જેમની દવા શોરી શકીએ જેમ. વૈજ્ઞાનિકો પછી ઘણા બધા લોકોએ સર્ચ પણ જેના કારણે હવે કોરોના વાયરસનું પ્રમાણ ખૂબ ઘટવા માંડ્યું છે. અને પટી જ ગયું છે. અને એ સમયમાં તો ખૂબ અમારા ગામમાં અને અમારા ઘરે પણ એટલી બધી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે લોકો ખૂબ ગરી રહ્યા હતા, અને અરા ઘરના લોકો પણ એટલા બધા ગભરાઈ ગયા. જે કારણે, એટલે હું ઉપર તો ગબરાયત પરંતુ હવે શું કર એટલે બધાને આપડે સપોર્ટ કરવા પડે છે જેથી કરીને આપણે એટલું, સક્ષમ રવું પડે જેથી બધા લોકોને સમજાય એવા, એટલા બીમારીથી દરવું નહી અને આપડણે એનો સામનો કરવો જોઈએ એમ, કાર કે જેટલો પ્રોટોકોલ હોય છે તેટ આપણે માનવું જોઈએ, અને જેના કારણે આપણે આપણું શરીર ને સક્ષમ રાખવું જોઈએ, એટલે જેથી કરીને આપ ફૂલ ચેકઅપ કરાવવું જોઈએ, અને આપણેમાં શું છે શું ના કરવું જેથી કરીને સરકારે પણ પ્રોટોકોલ બધા આપેલા શું એ વાયરસ આપણને સરકારે એટલે કે આપણને એવું થઈ જાય કોરોના વાયરસ તો આપણે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ બધા લોકો આગે રહેવું જોઈએ, એવું આપણે ડિસ્ટન્સ જાળવી રાખવું જોઈએ, અને શું ખાવવું જોઈએ તે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, તમારે શું માનવું છે, આના વિશે?
હા તમારી વા તો એકદમ સાચી છે, ને કોરોના વાયરસ મે જયારે આવ્યો હતો ત્યારે અમારા શહેરોમાં પણ ઘણી બધી મુસીબતો આવી હતી, જેમ કે અમે ઘરની બહાર નહીં નીકળી શક્યા હતા અને બાળકો પણ ઘરેને ઘરે બેસીને કંટાળી ગયા હતા. ત્યારે તો શું છે અમાર પાહ ફોન પણ નહીં હતો એટલે અમે બહારની જે દુનિયામાં શું ચાલ્યું હતું એ જાણવા માટે અમારી પાસે એમ તો અહ આ ટીવી હતું તેમાં અમે જોઈ શકતા હતા. પરંતુ મોબાઈલ ફોન નહીં હતો ત્યારે અમે મોબાઈલ ફોન બાળકોને લાભ હતો કારણ કે જે ઓન અહ જે વિદ્યાર્થીઓ છે તેમનું અહ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું, તો એમને ભણવા માટે તમારે એ લોકોને ફોન લઈ જવો પડ્યો હતો, અને એ એ લોકો નાના છે તો એ લોકોના ફોન ની આદત નહીં લગાડવાની હતી અમારે, પરંતુ આ કોરોના વાયરસને કારણે એમને પણ ફોન ની આદત લાગી ગઈ છે, અને હવે જોવા જઈએ તો એ જે રોગ હતો તેને કારણે જે બાળકોને ફોન ની આદત લાગી છે તે અમે હજુ પણ છોડાવી શક કેમ દી કારણ કે હવે એ લોકને એવી ટેવ પડી ગઈ છે કે એ લોકો જયારે જમવા બેસે ત્યારે એ લોકને ફોન જોઈએ, પણ એ કશે કંઈ જીદ કરે અને આપણે નહીં માનીએ તો પણ એ લોકને ફોન આપવો પડશે, એટલે જરા જરા વાતમાં ફોન આપવો પડે છે, અને આખો દીવસ ફોનમાં જ લાગી રહી છે, અને એ લોકો ભણતર પાછળ પણ થોડું ઘણું ઓછું જ રહી ગયુ છે. અને પમ ત્યારે શું છે કે અમારા ટાઈમ પર એ લોકો શું છે કે પબજી રમે છે, ફ્રી ફાયર રમે છે, પછી કેન્ડી ક્રશ રમે છે એમ ઘણી બધી ગેમો ડાઉનલોડ કરે છે. અને આખો દિવસ ગેમમાં ને ગેમમાં લાગી રહે છે. અમે એમને સમજાવવા જઈએ તો ગમે તેવું બોલી પડે છે અને અમારી સાથે ઝઘડો કરી પડે છે, રીસાઈ જાય છે. એટલે અમારી પેરેન્ટસ તરીકે અમારાથી એમને દાટી પણ શકાતું નથી અને આ એક પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન લાવવું જોઈએ તમારી બાજુ શું છે તમારી બાજુ ના બાળકોને આવી કંઈ લત લાગી ગઈ છે જે વાયરસને કારણે કે પછી કંઈ બીજા કારણોસર થઈ હોય?
હા તમે કીધું કે કોરોના વાયરસ માં બધા લોકો ઘરે ને ઘરે એટલે બાળકોને પણ બધા લોકો ફોન આપી દે છે હમણાંના સમયમાં, એટલે કે આ નાના બાળકોને હમણાં સમયમાં આટલા નાના હોય ત્યારે ફોન આપવું તો જોયું અને એટલે આપવું જ જોઈએ નહી કારણ કે હમણાં થી જ આપી દઈએ તો પછી એ લોકના આગળ જતા પર ખુબ અસર પડે છે હમણાથી એ લોકો ફોન પર ધ્યાન વધારે આપે તો પછી એમને પણ નુકસાન જ છે કારણ કે તમે જાણો છો કે હમણાં નાના બાળકોને આપણે હમણાંથી જ ફોન આપીએ તો એમના આંખો પર ખુબ અસર પડે છે કારણ કે એ લોકો હમણે નાજુક હોય છે જેના કારણે બધું જ જે એ લોકો એટલું બધું અહ એટલું બધું નજીક થી જોઈ શકતા નથી જેના કારણે આપણે એ લોકને ફોન આપવું જોઈએ નહીં અને તમે જાણો છો કે હમણાં તો ફોન વગર પણ એ લોકો જમતા પણ નથી એટલે કે ફોન આપણે આપીએ તો જ એ લોકો જમે છે, એવું પણ એ લોકને આવું માનસિક દ્રષ્ટિ થઈ જાય છે એટલે કે એ લોકને એટલું બધું પેલું જીદ કારણ કે આપણે ફોન આપવું જ પડે છે કારણ કે એ લોક ખાતા બી નથી અને એવું જ પેલું રિસાય કરે છે ને રડ્યા કરે છે જેથી કરીને આપણે તો હવે એ બહુ ખુબ વિચારવું જોઈએ અને નાના બાળકોને તો આપણે જે સમય એ લોકોને આપ ફોન આપવો હોય એટલે ત્યારે જ આપવો જોઈએ એમ એટલે કે જયારે એ લોકો મોટા થઈને તે સમય એ લોકોને ફોન આપવાનો હોય ત્યારે આપી દેવો જોઈ એટલે હમણે નાના જયારે એ લોકો નાના હોય ત્યારે આપવું જોઈએ નહીં અને જે કામ પૂરતું ત્યારે જ આપવું જોઈએ તમારે શું માન તમારા જે ગામના લોકો છે એટલે કે તમારા બાળકો તો ફોન જોતા હોય તમે કીધું કે એવું હશે પરંતુ તમારા ગામમાં જે હમણાં કોરોના વાયરસ આ આવેલો હતો પેલા તેમાં ત્યારે તમારા ગામમાં કેવી પરિસ્થિતિ હતી મેં તો તમે કીધી પણ તમારા ગામમાં કેવી હતી?
હા તમારી વાત તો બરાબર સે કે તમારા ગામમાં ઘણી બધી મુસીબત નો સામનો કરવો પડ્યો તેમ અમારા ગામમાં પણ ઘણી બધી મુસીબતો આવી હતી જેમ કે અમે શું છે કે ઘરની બહાર નીકળી શક્યા નહી હતા અને હું શું ઘણા બધા પ્રોબ્લેમ આવે છે પરંતુ જે કોરોના વાયરસ હતો ત્યારે અમે શહેરોમાં રહે તો હતો અને ત્યાર પછી મને મોકો મળીલો કે તમે ઘર જઈ શકો છો તો ત્યારે મેં ગામડાં તરફ અમારું જે ગામ છે ત્યાં આવી ગયો હતો ત્યારે મને ગામડાનું જીવન એટલું સરસ લાગ્યું કારણ કે અહીંયાં કોરોના વાયરસ આપણે શું છે કે ખેડૂતોએ તો ખેતી કરવી જ પડે છે, અને જો ખેતી નહીં કરશો તો આપણે લોકો જે શહેરોમાં છે કે પછી વિદેશમાં રહે છે આપણે એક જગ્યાએથી બીજી જગ્યા શાકભાજી અથવા તો અન્ય કોઈ વસ્તુઓનું આપણે ટ્રાન્સપલેટ કા અહ ટ્રાન્સપોર્ટેશન કેમો કરી શકો કરી શકશો એટલે ઘણી બધી મુસીબતો થતી હતી અને અમારે શાકભાજી રોપી હતી તે પહેલા પહેલા તો કોરોના વાયરસ એટલો બધો ફેલી ગયો હતો કે એના કારણે અમે શાકભાજીની આપ-લે કરી જ નહી શક્યા હતા એટલે તદ્દન જે અમારો પાક છે તે પૂરેપૂરો નાશ પામ્યો હતો અને અમારે ઘણું બધું નુકસાન થયું હતું એ તો અમે સરકાર સહાયની પણ અરજી કરી હતી કે તેથી અમને કોઈ સહાય કરે પરંતુ સરકાર સિવાય કે કોરોના વાયરસને જે દવા તો તમે એટલા બધા વ્યસ્ત હતા કે એમના સુધી અમારી અરજી કદાચ પહોંચી જ નહીં શકી એટલે અમારે ઘણું બધું નુકસાન સહન કરવું પડ્યું હતું પરંતુ હાલમાં શું છે કે હવે તો પરિસ્થિતિ સુધરી ગઈ છે અને ઘરે ઘરે હવે તો શાકભાજીની પાક થાય છે તો પણ અમને સારું એવું મળી રહે છે પરંતુ પહેલા શું હતું કોરોના વાયરસમં શું હતું એ ઘણી બધી એવી જેરીલી દવાઓ પણ આપવામાં આવી હતી કે ગામડામાં શું છે કે પૈસા કમાવા માટે એ લોકો જે બહાર ના બે ત્રણ જણા આવ્યા હતા એ લોકો એવું જણાવતા હતા કે આ દવા ખાવાથી કે કોરોના વાયરસ ન થયા તો અમારે ગામ જનાના અશિક્ષિત એટલે કે શિ ક્ષણ નો અભાવ હોવાને કારણે અમે બધાએ લઈ લીધી હતી પરંતુ અમે પીવાની તો ના જ પાડી હતી પરંતુ ગ્રામજનોના જે વૃદ્ધો છે તે લોકો એ વાતમાં આવીને અમુક જણાએ દવા પી લીધી હતી તેને કારણે એ લોકોને ઘણા બધા રોગો થઈ ગયા હતા જેમ કે ચામડીનો રોગ અને પછી શ્વાસ લેવામાં તફલીક પછી ફેફસામાં દુખાવો, પેટમાં દુખાવો, માથું દુખાવો એમ ઘણા બધા રોગો થઈ ગયા હતા એટલે ઘણી બધી મુસીબત નો સામનો કરવો પડ્યો પછી અમારે તો શું છે કે ગામડામાં આપણે હોસ્પિટલોનો અભાવ છે એટલે એ ઔષધિઓથી એમનો ઈલાજ કર્યું અને ગમે તેમ કરીને એ લોક પર સારા કર્યા ઘણી બધી મુસીબતો નો સામનો કરવો પડ્યો અને એમણે સારા કર્યા પછી અમારે ત્યાં અધિકારીઓ આવ્યા અને પ્રોપર અમને વેક્સિન મારવામાં આવી કોરોના ની અને ત્યારે અમને એવું થયું અને ધીરેધીરે પરિસ્થિતિ સ સુધરી ત્યારે અમને ગમ્યું અને હાલમાં તો પરિસ્થિતિ ખુબજ સારી છે, અને કોરોના વાયરસ સિવાય તમારી બાજુ આમ હમણાં જે રોગ ચાલી રહ્યા છે, જેમ કે હમણાં ઉનાળાની ડ્યુટી ચાલુ છે, તો ઉનાળામાં તો ગરમીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે, તો તેના કારણે હમણાં તમારે અહીંયા પરિસ્થિતિ કેવીક છે બધાને માથું દુખાવો, તાવ ભરાવો એવું તો બધી કંઈ રોગ અહ બીમારી થઈ રહી છે, કે નહીં થતી.
હા કારણ કે એટલે પહેલા જે ગામડામાં ગરમી હતી તે એટલી બધી નથી. હતી પરંતુ હવે તો ખુબ વધી રહી છે, જેના કારણે લોકો તો તમે કીધું મેં પણ તમને કીધું કે બધા લોકો ઘરની બહાર જ બેસે છે, અને એટલે કે ઝાડ નીચે પછી આવું કોઈ મોટા ઝાડ ઝાડ ની ચે બેસે અને વાડી એ બેસે છે, કારણ કે પહેલા પહેલા તો ઘરમાં બેસાતું હતું પરંતુ હવે ઘરે બેસાય પણ નહીં અહિંયા ગરમી ખૂબ લાગે છે જેના કારણે લોકો બહાર જ બેસે છે, અને ગરમીને કારણે અમારા જે ગામડાના લોકો છે તે વધારે પડતા એટલે કે તમે કીધું કે વધારે પડતા એને માથાનો દુખાવો પણ થાય છે, કારણ કે ગામડામાં લોકો બધા કામ કરે છે ખેતીમાં તો થાકી જાય છે, અને પછી ઘર આવીને પણ માથું નો દુખાવો અને એ બધી પરિસ્થિતિ થાય છે, અને બીજું પણ એ મોટું કારણ છે કે ચક્કર પણ આવી જાય કારણ કે આટલી બધી ગરમીમાં કામ કરે છે, અને પછી આવું તો થાય જ કારણ કે એટલી બધું ગરમી છે, પાણી પી તો પણ કારણ કે એટલી બધી ગરમીમાં કામ કરે છે, એ લોકો પછી અને અમુક લોકોને એટલે મારા ગામમાં જે બાજુમાં લોકો રહેતા છે ત્યાંના લોકો બહું મોટા પ્રમાણમાં ખેતી જ કરે છે જેથી કરીને એ લોકોને મે જોવું કે એ લોકો કેટલું તાપમાં કામ કરે છે, અને એ લોકને ચક્કર પણ આવી ગયા તો એ પણ મેં જોયું છે, આથી કારણે હું પણ હવે એ તાપમાં તો કામ કરું છું, પણ એટલું બધું નથી, કરતો થોડુંક જ કામ કરે કારણ કે ગરમી જ એટલી છે કે બપોરના ટાઈમ માટે કામ જ નથી થતું અને આવુંમાં તો આપણે એટલે કે તાપમાં કામ કરું તો જોયું જ નહીં પરંતુ કરીએ જ શું કારણ કે અમારા જે ગામના બધા લોકો છે ખેતી જ કરે છે, જેથી કરીને ખેતીમાં એ લોકો મહેનત કરીને એ લોક પોતાનું ઘર ચલાવે છે, અને એજ કે પછી ખેતી જ ની કરશે કે પછી એ લોક ઘર કેરે જાશે એટલે તો કામ કરવું જ પડે છે, બિચારા કરે જ શું આથી કરીને સરકારે પણ એ લોકને સહાય આપવી જોઈએ કે એવી એટલે કે આવી જે સર કારી યોજના આવે છે, એ લોકોને સહાય આપવી જોઈએ અને બધાને લોકને પણ ગામના લોકોને વિષય એટલે કે જાગૃત કરવા જોઈએ, કે સરકાર જે પણ યોજના બહાર પાડે તે લોકને પૂરેપૂરી મળવું જોઈએ અને બધી સગવડ એમને મલવી જોઈએ શું તમે આવી સરકારી યોજના તો તમે લાભ લેતા હશો, ને તમે
હા, એમ તો વાત સાચી છે, સરકારી હોસ્પિટલમાં ઘણી બધી યોજના મળે છે અને મળ્યું પણ હતું અને અમારી યાં તો સરકારી હોસ્પિટલો પણ ખોલવામાં આવ્યા છે, કારણ કે ગામડામાં હોસ્પિટલ ન જવાના કારણે કેટલાક લોકો અહ મૃત્યુ પણ પામ્યા હતા, જે રોગો ફેલાતા હતા તેના કારણે અને નાની, નાની બીમારીઓના નો પ્રમાણ હતા, કારણ કે હમણાં તો ઔષધિઓ પણ આ જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અને ચોમાસામાં વરસાદ વધુ પડતો આવી રહ્યો છે એના કારણે જે ઔષધિઓ અમાર બાજું જે રોપવામાં આવે છે તે પણ નાશ થવા લાગી છે એટલે અમારે મેડિકલ એટલે કે દવાખાઓમાં જઈને જ ઈલાજ કરવો પડે છે, અને એ સારું પણ છે. કારણ કે આપણે અહ જે વનસ્પતિઓનો આપણુ ઈલાજ કરીએ તે એ સારું કહેવાય, પરંતુ એનાથી તદ્દન મટી જતું નથી ત્યારે આપણે જયારે દવાખાનામાં જઈને આપણે ચેકઅપ કરાવીએ આખું બોડીનું તો એ સારું કહેવાય છે, એટલે મને ગમ્યું એ પણ અને અમારી બાજુ શું છે કે હવે, આ જે રોગ ફેલાય તો અમારે ત્યાં પહેલાથી જ આ લોકોને જણાવી દેવામાં આવે છે, કે દરેકે કોરોના જેવો કોઈ ગંભીર વાયરસ આવવાનો હોય તો લોકોને પહેલા ચેતવણી આપી દેવામાં આવે છે એટલે અમે ગ્રામજનો જે વસ્તુ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, તેને સ્ટોર કરી દે છીએ અને પહેલેથી જ અમે તૈયાર રહી. છે, કે કંઈ પણ આવવાનું છે, આવનારી જે જે રોગો છે તેને સામે લડવા માટે અમે તૈયાર રહીએ છીએ અને એ જરૂરી પણ છેને, તો આપણે જો તૈયાર નહી રહીશું તો જયારે ટાઈમ પર આવો રોગ આવ્યો અને અચાનક ઘરની બહાર નીકળવાનો સરકારે મનાય કરી દીધી અને તો આપણી જે પરિસ્થિતિ છે તે ખુબજ મૂંઝાય જઈ જાય છે, અને આપણે ઘરની બહાર નહી નીકળવા દે તો આપણે ત્યાં ખેડૂતો લોકો, એ તો પછી તો ગમે એમ દિવસ નીકળતા નથી એના વગર એટલે મને તો એવું લાગ્યું છે કે આ રોગો હવે ઓછા ફેલાય અને પ્રદુષણનું પ્રમાણ પણ ઘટે એવું હું ઈચ્છું છું, તમાર બાજુ શું છે, તમાર બાજુ તો તમે વૃક્ષારોપણ એવું કરતા હો છો, ને આ પ્રદુષણ ઘટાડવા માટે?
હા, વડીલ કરવા જ પડે છે કારણ કે ગામડાઓમાં બધા ઘણા બધા વૃક્ષો જોવા મળે છે, પરંતુ આપણા જે આપણે વાટાવાને એવા વૃક્ષો છે જેમ કે લીમડા હોય છે, વડ હોય છે, પછી વાંસ કે વાવેલા વાંસળી હોય છે, તે પણ આપણે રોપીએ છીએ જેના કારણે આપણે જે ઠંડક રહે છે, વાતાવરણમાં તેટલી વધારે જળવાય છે. તમારે શું તમે પણ રોપતા હશો ને આવી લી લીમડાઓ કે પછી અન્ય પ્રકારના કોઈ ઠંડક એવા વૃક્ષો?
હા, રોમું છું, ને મજા પણ આવે છે. ચાલો આપણે જયારે મળશું. ત્યારે આપણે સાથે બેસીને લાંબી ચર્ચા કરશું આ રોગો અને ઘણા બધા ટોપિકો ઉપર ચાલો મળીએ.
હા, ચાલો.